કરો હ
આર્યા તમે શું કરો?
બસ આ જમી ને થોડી ઘડીક બેઠા તા બહાર ને પહી મિત્ર બધા ઓટો મારવા નિકળ્યતા
અમેય બસ આ બધા વાતો કરી રયા ફોનમાં
એવું હોય એમ ને
પપ્પા જોડે વાત કરી ભાઈ જોડે વાત કરી
હમ હમ.
અવે બસ ઊંઘવાની તૈયારી ઓછી
એવું છે, એમને ભાઈ બહાર રહેતા હશે
હા હાલ તો ભાઈ એ બાર છે, ને પપ પાએ બહાર સે ને એવું હે
હા એટલે હમાચાર તો લેવા પડે ને હમ હા ભાઈ ભાઈના સમાચારના લે તો કોણ લે?
કોણ લે સાચી વાત છે, પપ્પા એ હમણાં એમની જોડે જ છે, એમને કામ ચાલુ હૈ એક જગ્યાએ
એવું છે, એમને શું કરે છે, તમાર ભઈ? ફર્નિચર કામ કરે છે, એમ
હા.
એટલે પુ તે જાતે કરે છે, કે કોઈ કામગીરી એવું છે, એમ ઓહ તો તો સરસ કેહેવાય જાતિ કરતા હોય તો એલે બધું ફર્નિચર બનાવે છે. સોફા, શેતી, કબાટ, ડ્રોઅરો બેડ બધું એમ ઓ શું વાત કરવા સરસ સરસ
હા હમણાં એક કામ ચાલુ છે, બયુટી પાર્લર નું એમને અષાઢી બીજી મુર્ત છે.
હા હા તો પટાઈને આપવું પડે એમ નજીક આવવાથી ને સાડી બીજ તો
હા એક બે દિવસ પેલા આપી દેવું પડે ને અમને પાવું કઈ માલ ગોઠવો હા પાછું ફર્નિચર થશે હ. હ પાવ ફર્નિચર કરશે પછ કલર થશે પીયુપી થશે પછી પાસ તો બીજા કારીગરો આવશે લાઈવ વાયરિંગને બધું બાકી હે
હમ.
અને પતાવી તણ મેળ આવે
હા એ તો બરોબર હે પીયુપીના પણ કારીગર અલગ હોય લાાઈટિંગના અલગ હોય કલર કામના અલગ હોય હમ
કોમ ખેંચવા ને ચાલુ માપમને રોકાવાના છે, કોણ પાછણ
એવું છે, એમને
રોકાસી અઠવાડિ જેવા
હમ હમ તમાર તો હાલ તો મહેસાણા નુ જ અપડાઉન ચાલુ છે, ને તો તો
હવ સવારે પચ વાગે ઉઠીયએ
એવું મોર્નિંગમાં વેલું ઉઠવું પડુ થોડી મજા આવે શિયા કાઠું પડત થોડું વેલું ઉઠવુ સવારે હમ નાણાં માં તો વાંધો ના હા પાવું છો આમાં શું ઋતુ છે, આમ પણ વરસાદ નથી એટલે ચાલે ને બાકી વરસાદની તકલીફ મોટી પડે એમ ત્યાંથી અહિયા પાટણ આવવાનું ત્યાંથી વહેલું સવારે ઉઠી ને જવું આવું એટલે બધું થોડું કોમ્પ્લિકેટડ એમ
હા.
ત્યાં ટિફિન લઈ જતાંો કે્યાં જમવાનું હોય છે ભાય.
બે દિવસ તો ન આજે આજ પાઉ લઈ ગયા ત અમાર શું પેલા ફુ ઘર ખુલ્લું હૈ ને
હમ હમ.
ફુદદા હતા બે બે દિવસે
હા અને બીજી એક વસ્તુ હને પાવો. એટલું વેલું તમે ટિફિન બિફિન બનાવીજો એટલે ટિફિન કેવું થઈ જાય આવી ગરમીનું.
ખરું ને કહું યાર કરના ને બધા યાર નહી થવાનું.
હા એ બી થવાનું અને ટિફિન માં મજા ના આવે ને પછી જમવાની એક તો ભૂખ લાગેલી હોય. અને મોડા આવું બધું જમવાથી શરીર ખરાબ થાયને આમું ઉપાધિ થાય એ અને બટાકા ની કઈ એવી સબ્જી હોય તો એ તો વધારે પેલી ફૂગઈ જાય એમ એ તો બગડી જાય એમ.
હા એવું થાય સાચી વાત છે.
ના તો સોટકા એમ.
અમારે પાસે ઘર ખુલ્લું હોય ને. એટલે હમણાંથી જીવડ્યા બહુ આવતા હતા બે દિવસ તો નતો લઈ ગયો.
વરસાદ એક વખત પડી ગયો એલો ચોમાસાને થોડી પેલી પાંખિયા વાળી ની બધી અલગ અલગ પ્રકારની જી વાત તો મોકોડા બહ બધું આવતું છે હ સો ટકા હ હા આવવાનું છે.
એટલે બે દિવસ તો ટિફિન નું સેટ નથી કાલ તોય નથી આજે નથી ફૂળી ટિફિન બનાવા દીધું તું.
હમમ આ ભાઈ રોજ બારું જમવું કંટાળો
હા એ મ કંટાળવા આવે. એક દિવસ સારું હોય ને એક દિવસ સારું ના હોયને અલગ અલગ શું
બહાર તો ભ એ જ થાય ને રોજનું બારનું ખાવું એ ગમતું નહી આપણને કારણ કે ટા મસાલા વસાલા વાળું હો એટલે બનાવું છું મજા હમ. તો બાર બાર ફરવા બરવા જયાક નહી હમણાં.
ફરવા કોકરિયામાં જવું છે.
ખોકર તળાવ અમદાવાદ જવું છે એમ.
હોવે.
હ તો મજા તો પ અમદાવાદ જો તો કોકય તળાવ પ પેલું પ્રાણી સંગ્રહાલય હે.
એટલે આમાંથી પેલા બે મારા બે સિંહ લબા હે.
એવું છે.
હ હા. મારો સોસાયટી કયા.
હા ચાાલ પેલા પાળેલા સીવા આવી ત્યારે.
હ હ સોસાયટીગળ બહથી હોવે. સો સાટી આગળ ભતીરા હોય ને તો કોઈ ઇન્કાર ના કરે
હમ હા એ ચાલે અનેટ ત જો તો પછી તો પેલું શું કેહેવાય નળસળોને બધું પ્રાણીઓ બધા પક્ષીઓ બધા વિદેશ થી આવતા હોય સુરખાબ ને એવું બધું. પ્રાણીઓ પણ આવતા હોય તમારી એ જો એ નર્સરોમાં બધા. કેવા વિદેશી પક્ષીઓ બહુ આવે. આવથી વધારે શિયાળાનો ટાઈમ હોય ને, તો ત્યાં પક્ષીઓ વધારે આવતા હોય એમ વિદેશી બધા અલગ અલગ, ફેલિંગો ન ફેલિંગો ન સૂરખાબ ના આવ બધા બીજા અમુક તો આપણને નામે ના આવે. એ બધું બહુ આવતું હોય.
એટલે અમે મું એ ગેલો છું એ એક વખત
હમ્મ
ધોરણ સાત માં મને લઈ
હા પેલા પ્રવાસોમ લઇ ગયેલા છે. નાના હતા એટલે સ્કૂલમાંથી.
ત્યારે તો મહત્વ ના ખબર પડતી, એમ કે ભઇ પક્ષી બાર આવે, આપણને ગમ એમ કે હા, બતક છે, એમ.
હા, બતક આપણ બધું એક જ યાદ આવે, બતક. હમ્મ, હમ્મ. હા, સો ટકા બતક. હમ્મ.
વિદેશ શું છે? વિદેશથી પક્ષી આવે, એનું મહત્ત્વ શું એમનું? ખબર નથી. અત્યારે થોડું ખ્યાલ આવે એમ કે ભાઈ ખરેખર જોરદાર, કેમ કે વિદેશથી પક્ષીઓ અહીંયા આવ નર્સ.
હમ્મ. હઉ તો કેવુ અ કણ પેલું કાચની પુલ બનાયો છે ને, અટલ બ્રિજ
એ તો અમદાવાદ માં ને?
હા એ અમદાવાદમાં છે. એ પણ મજા આવે હોં. લોકો બહુ જોવા જાય છે ત્યાં.
હા, હા.
ત્યાં નીચે તમને પગમાં મોજા એવું પેરાવડાઈ દે. પછી તમને ત્યાં મોકલે છે ટિકિટ છે કે? ના અટલ બ્રિજ એક જ છે. પેલું જે કાચ ની બિલ્ડી આખી બિલ્ડિંગ બનાઈને, એ અલગ છે પાછી. અં, પછી ત્યાં નરેન્દ્ર મો આપણું હૌથી મોટું ગુજરાતનું સ્ટેડિય, એટલે વિશ્વનું સ્ટેડિયમ અમ. તો જોવા જાય કઈએ તો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દોઢ લાખ પબ્લિકની કેપ
ચાલીસ હજાર. હા, એક લાખ ચાલીસ હજાર, વીસ હજાર?
હા, એ કોક સમથિંગ એવું જ છે. દોઢ લાખની આજુબાજુની અંદર જવાય.
હા હા.
પછ ત્યાં પટંગ હોટલ બહુ મસ્ત છે હો!
હા, પતંગ હોટેલ જોરદાર છે એમ. પેલી ટોકા. મને અ પેલી વખત ની જોઈ ને ત્યારે જ હા
આખી ઊંચી છે અંદર લીપમાંથી જવાનું તમારે થાય, અને ફરતી હોટલ છે હો ભાઈ રિયલ માં. ઈ ફર.
ફર એટલે ફરતી?
ગોળ ગોળ ફર હ ઈ. એવું નહીં. તમે જમવા બેઠા હોયને, એટલે માઈનોર રીતના જેમ આપણી પૃથ્વી કેવી ફર હ પણ આપણને ખ્યાલ નહીં આવતો એમ.
નહીં આવતો.
ખ્યાલ આયો? એવી રીતના ઈ ફર હ. ઈ થોડી થોડી તમન ખ્યાલ આવે હ.
હમ્મ.
પણ કેવી કે, આખી ફરતી હં, અને પ્લસ કે ત્યાંની અંદર આખું તમે હોટલમાં બેઠા હોય ને, તમ આખું અમદાવાદ દેખાય.
હા, એ થોડી ઊંચી. મને એમ કે પાણીનું ટાંકુ છે.
હા, પાણીની ટાંકી ટાઈપ લાગે છે આમ, હં. એની ડિઝાઇન સ્ટ્રક્ચર એવું છે કે પાણીની ટાંકી હોય આવું પણ એ બઉ જૂની છે હો પાહિ હોટલ
મે કીધું આ પો બરા અચ્છા મને એક ભઈ મિત્ર કીધું તું કે મને કે આ હોટ હોટલ છે મેં કીધું ના હોય કે હાવી કે હા એનું આપડે પેલું એક સોંગ છે ને કિંજલ દવે નું અમે લેરી લાલા એની અંદર એન એનો વિડીયો થોડોક છે એમ
હા વિડીયો શૂટિંગ ત્યાં થઇ ગયલું છે ત્યાં ઘણા સિરિયલોનું થયું છે પિક્ચરોનું બી થયું છે.
એક પાણીની ટાંકીનું કેમ લીધું છે શૂટિંગ પણ પછી ખબર પડી કે આતો હોટલ છે એમ
સો ટકા
હા એટલા માટે
સો ટકા છે અને ત્યાંથી બીજી એવું ટાઈમિંગ મળે ને કદાચ થોડું બે ત્રણ કલાક થી વધુ ટાઈમ હોય ને તો ગાંધીનગર અક્ષરધામ હ સ્વામી નારાયણવાળાનું
અચ્છા નામ સાંભળીલું પણ એ બાજ ગ્યા નથી આપણે
હમ્મ હમ્મ એને ત્યાં કેવું છે કે સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં બધું મોબાઈલ બોબાઈલ હોય તો બધું મુકાવરાઈ દે તમારે બધું બાર જ મૂકીને જવાનું હોય
ફોટા ની પાડી કો એમ
ના અંદર કશું જ અંદર કોઈ એલાઉડ નથી પણ તમારે ફરવાની બઉ જ મજા આવશે એમ અક્ષરધામ જોવાની હા એક દિલ્હીમાં અક્ષરધામ અને એક આપણું અહીંયા છે.
પેલું અમરનાથ નું એ ક્યો આયુ
એ તો છે ક હોહ અમરનાથ તો બઉ આગું પડી ગયું જમ્મુ કશમીર માં આઈ ગયા આપણે
ત્યાં શિવલિંગ નહી ઓગળતું
હમ્મ હમ્મ બરફ નું છ બરફ નું બને આકાર પછી ઓગળી જાય હ યાત્રા ચાલુ હોય છે પણ એ તો બધું કેવું હોય છે બુકિંગ કરાવવું પડે તમારે
અચ્છા એવું હોય એમ
હા ત્યાં તિકીટ બુકિંગ કરાવવી પડે
બરાબર એમના વગર ના જઈ શકીએ એમ આપડે
ના એના વગર ના જઈ શકો તમે
બરાબર કરાઈ દઈએ ચલો ને આપણે
પણ હવે ના થાય હવે ચાલુ થઇ ગયું તો
એટલે વરસાદ પડી ગયું એટલે
ના વરસાદમાં તો ચાલુ જ થાહેન પણ એ કેવું બુકિંગ હોય છે. પેલા જ હોય છે યુવાટ પ્રમાણે તમારે દર્શન કરવા જવા દેતા હોય છે એ લોકો
અચ્છા બસ શું બરાબર સુરતમાં શું સમાચાર
સુરતમાં વરસાદ જબરજસ્ત પડ્યો યાર આ વખત તો શું લોકો અંદર પા અ કોમ્પ્લેક્ષો બોપ્લેક્ષસો પાણીની અંદર ઘરાઈ ગયા હમ નીચાણ વાળા વિસ્તારોમાં બહુ પાણી ભરાણું
હા પણ ત્યારે દરિયો બધું પાણી જતું ન રે
દરિયું ફૂલ પાણી જતું રે વાત સો ટકા ખોટી નહી તમારી પણ કેવું ક ત્યાં આમ દ દરિયા ની અંદર જ પાણી હોય નદીની અંદર જ બારથી પાણી આવતું તમે શું કરો ખ્યાલ દરિયા ની અંદર જ પાણી હોય વલરે તો તો કે સમાવાનું
ના
આવું બધું બનતું રે તું હોય એમ
હા એ તો અમુલ અહ સુરતમાં તો પાંચ છ વર્ષે ભરાઈ જ જતું હોય
સુરત માં પડે વરસાદ વધારે પડે કારણ કે નદી એરિયા વાળું ખરું ન ને દરિયો ભરિયો બધું નજીક આવેલા વરસાદ ત્યાં વધારે પડે આપડે જેમ જ આમ આખા જુનાગઢમાં ને ઈ સાઇડ દ્વારકા સાઈડ પડે એમ દરેક એક સાઈડ દરિયા જીને જીને નજીક છે કનેક્ટેડ છે એ લોકો ને વરસાદ વધારે પડે આપણા કરતા
બોમ્બે માં એવું નથી સુરત જેવી સ્થિતિ જ છે
બોમ્બેમાં એવી જ પરિસ્થિતિ છે ભાઈ અથ્યારે આમ બહુ ખરાબ પરિસ્થિતિ છે ટ્રેનો બ્રેનો બધું બહુ બંધ થઇ ગયું છે ખાલી પાટામાં શું હે પાણી ભરાઈ ગયું એટલે તમે કશું કરી ના શકો એમ હમ્મ રેલવે આનમ બોમ્બે માં તો દર સાલ ફ વરસાદ પડી જ જાય આવ પુર આવે એ ટાઈપ નું થઈ જાય બોમ્બે ની અંદર તો
હા સુરતમાં તો ઘણા વર્ષે થયું હમણાં લાસ્ટ ટાઈમ પોચ પોચ દસ વર્ષ
ખાસા ટાઈમમાં થઈ ગયું તું
હા દસ એક વર્ષ તો દસ વર્ષ ઉપ ઉપર થઈ ગયું
એ તો પછું ચોપાટી બોપાટીન બધું બહુ નજીક નહી ગયા
હા હા
એતો એ તો બધું ઘણું બધુ રેવાનું
અચ્છા હા એ તો સારું પાણી વાળું એરિયા એટલે પાણી ચો જો જાય
હા સો ટકા પહાડી આખો એરિયા ની હમ્મ પણ પાણી વધારે ભરાય છે ને આપણા કરતા
મન પસ કેવું છે કે બધા મકાનો હોય એટલે નીકળે ને પાણી પાછું નીચળવા
હા હા જગ્યા તો કરી લી જ હોય ને વ્યવસ્થા કરીલી જ હોય નીચે સોશક વાવા પાણી ના ભૂગર્ભ ગટર લાઈન હોય આ બધું હોય અંદર સુધી જોઈ હકાય એમ બોમ્બેમાં કહેવત છે કે રેવા માટે રોટલો મળે પણ ઓટલો ના મળે
ઓટલો ના મળે સાચી વાત છે છે
કમાણી છે ત્યાં બોમ્બેમાં સો ટકા પણ હવે આ તમારે અહીંયા રહેવા માટે જગ્યા નથી ત્યાં તો તમે અહિયાં આપડે જેમ કે દ્વા અને એવા બધા રહેતા હોય ને એવી તે જિંદ જિંદગી જેમ તમારી રહેેવા માટેની તો
સાચી વાત છે પણ બધાઈ બોમ્બે માં જ ઘરે ઘરે હું શું થાય પછી
હા એ મૂળ તો શું થવાનું એ બધાઈ આ એક જગ્યા પરથી બધા લોકો એક જ સ્થળાંતર કરે એટલે શું થાય બધું વધતુ જ જવાનું મ કાનો વધતા જવાના અને ટ્રાફિક સમસ્યા વધતી જવાની બધું જ હમ્મ. હમ્મ. આપડી સાઈડ ગાંધીનગર અમદાવાદ ચેવું હન સેમ સિટી થઇ ગઈ ઇમ.
એ બધા જ ચ્યો એ લોકો આખો ગુજરાતના વ્યક્તિ જાય શું જા પછી રો
અન વિકા હન વિકસિત થાવા માંડયુ ને ભાઈ ત્યાં એનું.
લા
બધું વિકસિત થવા મંડ્યું એટલે હવે ત્યાં શું થાય રોજગારોને બધું વધી ગ્યું. એટલે લોકો હવે મૂવ કરવા મંડ્યા ન ગામડેથી પેલા સિટી તરફ આવતા હતા હવ મેગા સિટી તરફ વળવા મંડ્યા એ.
સાચી મેગાસિટીઓવાળા વિદેશમાં જાય છે.